હાલો.
હાલો.
હાલો.
બોલો.
આપણા આપણા વાતાવરણમાં કેવો મસત વારંવાર સુગંધ જેવી આવે છે.
હા એત આવે છે.
અમારા વાટાવરામ જ એ કે કુદરતી પવન આવે એવુ વાયુ જેવો ને કેટલું સરસ જેવુ સરસ જેવું લાગે છે.
હમ. ચોમા ચોમાસા ની ઋતુ જ એ સારી છે.
હમ જેમ કે વરસાદ પડે અને તરત જ વાદળ આ માટી માથી કેટલું મસ્ત ગરમ ગરમ હા સુગંધ આવે છે. એનો અનુભવમ સરસ જેવો લાગે છે.
હ
વરસાદમાં વરસાદ પડવાના કારણે બધા બા બાળકો રમવા નય જાય પાણીમાં
એમાં નય જઈ શકે વરસાદ પડે ત્યારે
કાગળની હોડી બનાવે એને પાણીમાં મૂકે અને તેને વહેતા પાણીમાં મૂકીને જે તેને જોઈ તેને આનંદ મેળવે
હા એ તો ખરું જ છે વરસાદમાં ગરમા ગરમ બજાય જવાની કેવી મજા આવે
ખુબ ખુબ સરસ મજા આવે બજા વખતે વરસાદ ન અનુભવે જ નથી તમે ખાધા છો મરજા હા
હમ
તમે ખરા છે પૂજ્ય
ખાધા ખાધા છેી
જમાાન
ચોમાસા ની ઋતુ એટલે છ મહિના ખાલી ત્રણ મહિના ત્રણ મહિના ચોમાસા ને દોધું ત્રણ મહિના શિયાળાનીર તું્રણ મહિના હું નાણા દ
પરંતુ ચમસા અનેને ઋતુ પહેલા પ ઉનાહળના ઋતુ આવીઈ જાય છે.
હ
એ ઉનાળ ખુબ ગરમી વાત વાતાવરણ હોવાના કારણે ચોમાસાની ઋતુમાં ખુબ આનંદ આપણને મળે છે.
ઠંંદાક મળે છે. ચોમાસામાં ખેડૂતોને એક આશરો મળે છે અનાજ પકાવવા માટે
હમ અનાજ તો અનાજ નાસો રૂપિયા મળે છે. ઘણા બધા વેરાટીઓને પણલ હ ખેડૂતોને બધા આનંદ મેળે છે. ને સરસ ખેતી કરે છે, અને આખા દેશને
અંદ પણ
ચોમાસાની ઋતુ માં ખુબ જ પાણી વધી જાય તરાવ નાકા બધા ફૂલ થઈ જાય છે, અને ઘણા બધા શહેરોમાં તો ઘણા બધા શહેરોમાં તો પાણીની સમસ્યાઓ આવી જાય છે.
કારણ કે ગતરેજ સરખી રીતે બંધની કરે તો પછી કેવી રીતે પાણીની અરજવ
એ પણ છે, ચોમાસાની રોટિ બાર શિયાળાની રોટ આવે છે. તે પણ ખૂબ મસ્ત ઠંડી ઠંડીઋ વાતાવરણ વાળી ઋતુ છે.
પણ આ વખતે આપડા અહિયાં વરસાદ ઓછો છે, કારણ કે પ્રદુષણ જ વધારે થઈ ગાય હમ હમ હ
વરસાદનું વાતાવરણ પણ નીમચું આવી ગયું છે.
એટલે તો આપડા દેશમાં ઓજન ન સ્તર છે, તેમાં ગાબડું પડી ગયું છે, વરસાદનું પ્રદુષણ વરસાદ જ્યાં જુએ ત્યાં નથી પડતો અને જ્યાં નથી જોવતો ત્યાં વધારે પડે જેમ કે રાજસ્થાનમાં વરસાદ ક્યારેય પડતો ન્યારે રાજસ્થાનમાં વધારે વરસાદ પડતો
આ બધું વાતાવરણ પ્લાસ્ટિક કચરો એના કારણે નવી નવી ફેક્ટરીઓ આવે છેટ કચ આપણે ગમે નાખી જાય છેી તેના કારણે વરસાદ પાણીમાં વહી જાય છે.
ધુમાડા ના લીધે વધારે પ્રદુષણ થયું છે.
પરંતુ માણસે ચાર્જિંગ વાળી ગાડી જવા પવાનો વધારેયોગ કરવો જોઈએ છે, જેનાથી આ પરલ્યુષણ ને પણ આપડે
રોગી શકીએ એ વાત તો સાચી છે, પ્રદૂષણને રોકવા માટે હવે કે અલગ અલગ પગલા તો ભરવા જ પડશે
પ્રદુષણ ના રોકવા માટે આપણે કચરા પેટીનો ઉપયોગ કરી ચૂકીએ છીએ. ગંદા પાણીની બોટલ પ્લાસ્ટિકની બોટલ જેને આપડે રિસાઈકલ કરીને કઈ અલગ નવું વસ્તુમાં આપડે બનાવી શકીએ છીએ. જેનો ઉપયોગ આપડે બીજામાં વેઠા થઈ શકે છે
ના.
ચોમાસા ના ૠતુમાં બધા ઝાડ ફૂલો મસ્ત ખીલખીલા થઇ જાય છે.
એકદમ ગ્રીનરી નેચર બ્યુટીફુલ છે. એકદમ સુંદર નેચર.
બધા બધા વૃક્ષો પાન ખરી ગેયા હૈ. જવાનું છે એત્યમાં એને નવું પાન મળે છે.
હા એ તસ
ચોમાસાની ઋતુ ખુબ જ આનંદવાળ અને ઉત્સાહિત વાળી ઋત કહેવામાં આવે છે. ચોમાસા ને દૂટખે દૂટો એનું પાક હોય છે એના પાક ને આશરો મળે છે. વગેરે વગેરે.
ઓગેરે ઓગેરે. કેટી્રી નું ચોમાસા ની ઋતુમાં પાક કરવાની કેટલી મજા આવતી હોય છે નાના બાળકો ને રમવાની કેટલી કેટલી મજા આવે વરસાદમાં ભીનાવાની આપડે પણ નાનપણમાં હતા તો આપડે તો કેટલા ભીનાતા વરસાદ
પરંતુ ચોમાસું ને ઋતુ પણ બીજી બાજુ પણ તમે જુઓ. વધારે વરસાદના કારણે શહેરોમાં પાણી આવવાના કારણે ખુબ. નુકસાન થાય છે ઘણા વાહનો ડૂબી જાય છે ઘણા. નાના છોકરાઓ પણ સમસ્યામાં રે છે.
હુ.
એના કારણે લોકોનું પણણ નોકરી પર નોકરી થતી નથી.
હા એ તો અસર તો થાય જ છે વરસાદ ના લીધે. નાના બાળકો બધા પૂરમાં ખેંચાઈ જાય છે. પાણી નથી થય ક ના ના બાળકો થી સ્કૂલે પણ નથી જોવાતું. વરસાદ એટલો આવે છે કારણ કે પાણી ન પૂરતી જગ્યા મળ તી નથી જવા માટે એટલે.
પરંતુ વધારે પાણી ભરાવાના કારણે ઘણા બધા પ્રાણીઓ, જેવા કે ગાયો, કૂતરો, બિલાડી, જો નાના નવા જીવો. તે પાણીમાં શું કરે છે તે લોકો શું કરે છે તે લોકો પોતાની જાન ગુમાવે છે.
એ તો ખરું નાના બાળકો ને બી ધ્યાન તો ગુમાવી શકે ને કારણ કે તે લોકોને થોડુ તર તરતા આવડતુ આપને વૃદ્ધ લોકોને બી થોડું તરતા આવડે હવે તો એ લોકો ઉંમર થઈલી જય તો તે લોકો થોડા તરી શકે.
પરંતુ તે લોકો ઘરમાં સેફ રહે છે પરંતુ આ પ્રાણી આવારા છે તે લોકો ઘરની બહાર રહે છે જે લોકોને ખબર કે પાણીનો પ્રવાહ કેવો હોય છે કેવો છેમાં એ લોકો બચી શકતા નથી.
એજ માટે તો હવે પગલા લેવા જોઈએ ને. કે પ્રાણીઓને પણ બચાવ કરી શકેને જેથી કરીને પાણીનો. ય ભી ફટાફટ થઈ જાય.
ચોમાસાની ઋુતૂમાં બરાા બા. માછલીઓ છે દેડકાંઓ છે જેવો તેમનો અવાજ સાંભળીને. હા ખુબ આનંદ મળે છે.
હા એ તો મને પણ મળનેે છે.
ચોમાસાનીઋતિમાં તરાવ નદીઓ વય્ છેના જેવ. ભરાઈ જાય છે તેનો કઈ યોગ્ય ઉપયોગ ના થાય. ને પાણી આમઠું જ વેસ્ટ થઈ ત હોય છે.
ચોમાસાસા માં નોસાાન વધારે પડે છે પાણી ન બી વધારે પ વગાડ થાય છે.
હમ એ વાત તો છે પણ પાણીના બચાવ માટે આપણે કઈ. આપડ પ્રધાનમંત્રી.
અંડરગ્રાઉન્ડ રાઉન્ અંરગ્રાઉન્ડ ટાકે બનાવું છ. જેથી કરીને પાણીનો બચાવ કરી શકીએ આપણે.
બ બધા જ રાજ્યોમાં આ સુવિધા હોવું જોઈએ કે જે. અન્ન ગ્રહ પાણીની સંગ્રહાય અને જેવા કે ઉનાળા. છે જર. ુ માય નો આપણે ઉપયોગ કરી શકી છીએ તેના આપણને. વરસાદના પાણી થી પણ બચાવી શકીએ છીએ અને ઊંડાળની ગરમીઓ પણ બચી શકીએ છીએ આપણે.
હ એ વાત શ. જો આપડે પાણી નો સંગ્રહ કરેલો હશે તો આપ નહી. આખું વરષ તે પાણી કામ આવે. એમાં આપડે જો દવા લખીએ તો એ પાણી શુદ્ધ જ રહી. જેથી કરીને વરસાદ ન. પાણી મળતા પા દવા લખવામાં આવે છે કે તે પાણી બગડી ના જાય.
પરંતુ ચોમાસાનામાં ઘણાક જ ગરીબી લોકો. લોકો છે જેવા કે ગામડાઓમાં બધા લોકો એ માછલી બગડવા જાય છે.
એ વાત તો ખરી કે માછલી પકડવાની મધા અમસમજ વધારે.
પરંતુ માછલી પકડતા પકડતા એ લોકો પોતાની જાન પણ ગુમાવી લે છે કોઈ વાર. તેનો એમને આગ્ર રાખવો જોઈએ.
એ એ પોતાની રીતે સાભળવું છે કે.
માછલી પકડવાના ચક્કર માં આપણે પોતાની જાન પણ ગુમાવી શકીએ છએ.
પરંતુ ગરીબ જેવાય ગરીબ ઘરના લોકો. પોતે એમનો આશ્ર છે માછલી છે ચોમાસા નરમાં પરંતુ બીા બીજા. મજૂરી જેવા કે. આ માટે ચોમાસાને ર મળી નથી એ લોકો. પોતાનો ખોરાક ના માટે માછલી પકડવા તો જોવા જ પડેશે.
હા એ તો ચાય જ બધા જ જાય છે. કારણ કે ચોમાસામાં બધાના કામો મળતા નથી. જેઓના કામ મળે છે તેઓ પોટાર પટ નું કામ કરે છે.
ચોમાસા તુ સરસ પણ છે અને ખરાબ પણ છે ચોમાસાને તું ગરીબ લોકો ના ગરીબ લોકો. લોકો માટે એ ખુબ વિનાશકારક છે જેમ કે અમીર લોકો હોય. ઘરમાં રહીને એ ચોમાસાની તનો આનંદ મેળવી શકે છે.
અને ગરીબ લોકો એ ઘર ના બાર. આગળ બાંધવા પડશે કારણ કે જેથી કરીને પાણી ગરમાં નહી આવી શકે.
હમ અમે લોકો શું કરે છે કે. પોતાના ઘરમાં હારે સારા સારા ઘર હોય છે સારી સારી સુવિધા. હોવાના કારણે તે લોકોને ઘરમાં પાણી નહી અવર જવર. પરંતુ ગામડા ના રહેતા ગરીબ લોકો ના જેમ છો ઉપર છઠ ઉપર હ સરરકી છઠ ના જેવુંના કારણે તેમાં પાણી આવે છે તેથી લોકોને ખુબ નુકસાન થાય છે, વિનાશ થાય છે. અને એ લોકો દુખ ના ભાવના એ રહેતા રહેતા હોય છે.
ચાલો તો, આપડે હ કાલે વાત કરીશું. બાય.
હા, કાલે આપડે બીજા વિષય પર ચર્ચા કરીશું.
હમ, હમ. હ.